બરાબર ચાલુ થ એટલે તમે વાત કરો. હલો હા કેમ છો હરેશભાઈ નમસ્કાર જય શ્રી કૃષ્ણ. કેવું ચાલે છે બસ ફાઈન. આગળ. બસ એજ્યુકેશનમાં બસ. થોડું થોડું ચાલે છે આપણું સ્ટડી.
હા ડિજટલ એજ્યુકેશન ને તમે ખુબ પ્રાયોરિટી આપો છો એ જાણીને આનંદ. હ
હા ડિજિટલ વર્ક આપડું રડ ચાલે છે. ના એઆઈ બેઝનું આગળ લાવવા માટે આપડે બધું કાર્યરત કરીએ છી. હમ.
હાલમાં તમે નવી નવી કોલેજોમાં જાઓ છો અને સેમિનાર કરો છો. એ જાણીને ખરેખર દિલથી તમને ધન્યવાદ પાઠવું છું.
હા થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ. એ તમે. તમે પણ અ સારું એવું પ્રોફેસર છો ને સરસ બધું. સ્ટડી કરાવો છો એ જાણીને ખૂબ આનંદ થયો.
તમે બાળકોને. વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં સારી રીતે એજ્યુકેશન આપવાનો. પ્રયાસ કરીએ છીએ અને પગ પર ઉભા થાય એના માટે અમે આત્મનિર્ભર. અભિયાન શરૂ કર્યું છે જેથી વિદ્યાર્થીઓ. ખૂબ ઉત્સાહમાં રહે અને પોતાના પગ પર ઊભા રહીને ભણવાનું કાર્ય કરે.
ઓકે બોલ સરસ.
અને એના લીધે વાલીઓ ઉપર એમને આધારિત રહેવું ના પડે. અને ડિગ્રી લીધા પછી. એ બાળકો રોજગાર પોતે મેળવી શકે અને બેરોજગારી ન. સાંપડે એ લોકોને. એના માટેનો અમે સઘન પ્રયાસ કરીએ છીએ.
બરાબર છે.
અને આ. આ ટોપિક પર કામ કરવામાં અમને પ્રિન્સિપલ. ત્યાના ઓફિસ ના સ્ટાફ લોકો. એવન સેવક લોકો થી લઈને બધાનો જ ખૂબ સાથ સહકાર મળે છે. કારણ કે એમાં ઘણા બધા જ. તાલીમાર્થીઓ હોય વિદ્યાર્થીઓ હોય શિક્ષકો હોય અને પટ્ટાવાળા પણ હોય. અને દરેકને અમે અર્નિંગ નો સોર્સ આપીએ છીએ.
બરાબર છે, સરસ.
આધુનિક ડિજિટલ ઇન્ડિયા છે, સ્કીલ ઇન્ડિયા છે, આ ટોપિક ઉપર. પર કામ કરીને બાળકોને અવેરનેસ જગાડવી અને ઓનલાઈન અર્નિંગ કરવી. એ એના તરફ અભિમુખ કરવાનો અમારો સ્ટુટ્ય પ્રયાસ છે.
હમ હમ હમ સરસ સરસ. બીજું તો અમાં બધા જે સારા સારા વ્યક્તિ જોડાશે. ને આગળ કામ કરશે તો આપડી સાથે સારી એવી ટીમ બનશે ને. ઘણા બધા આત્મનિર્ભર થશે.
આત્મનિર્ભર થી દરેક કોલેજના પ્રિન્સિપલો એટલા બધા પ્રભાવિત થયા અને. ન પૂછો વાત એ લોકોએ એ વાસ્તવિકતા સ્વીકારી છે. કે અમે ફક્ત ડિગ્રી અપાવીએ છીએ.
હમ હમ.
ડિગ્રી નહી કે એની. અર્નિંગની કોઈ સર્ટિફિકેટ કે ફિક્સ એ લોકોને. અર્નિંગ થશે જ એની કોઈ ગેરંટી અમે આપી શકતા નથી. આ એ લોકોની મોટા મોટી મર્યાદા છે, એ એમને સ્વીકારી. એ બહ જ એટલા આપડો પ્રોજેક્ટ એ લોકોને ખુબ જ ગમ્યો.
ખુબ બરાબર છે, એક આ ડિજિટલ પ્રોજેક્ટ છે, પ્લસ. આટા કમ્પાઉન્ડિંગ નો પ્રોજેક્ટ છે, ડિસેન્ટ્રલાઈઝ છે. એટલે ઘણા બધાને ગમે છે, આ પ્રોજેક્ટ ને લોકો છે, સારું કમાય છે, એમાં. તો આપડે બધાને બતાવીએીએ સારું એવું રનિંગ કરી શકે છે
વિદ્યાર્થીઓને ખરેખર સ્માર્ટ વર્ક કોને કહેવાય એની ડેફિનેશન અમે શીખવી અને એ લોકોને એટલા માટે રસ પડ્યો કે હવેના જમા ના જે બાળકો છે તે લોકો હાર્ડવર્કમાં નથી માનતા સ્માર્ટ વર્કમાં માને છે અને એને લીધે એ લોકોની અંદર ખરેખર સ્કીિલ ડેવલોપ થઈ રહી છે અને સાચું શિક્ષણ તો એને જ કહેવાય કે જે સ્કીલ ડેવલોપ કરે અને ટીપ અમારા પ્રોજેક્ટ દ્વારા એ શીખી રહ્યા છે અને શીખતા શીખતા
હા સાચી વાત છે
બાર મટ એટલે ખરેખર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી ઘરે જઈને વાલીઓને રજૂઆત કરી તો એમના વાલીઓ તો ખુબ જ ખુશ થઈ ગયા કેમ કે શિક્ષણ મેળવવા માટે એ લોકોએ ઘણી મોટી ફી ભરવી પડે છે અને એ ફી ભરવા માટે વાલી ખુબ હેરાન પરેશાન થઈ જાય એક વાલી ના તમે સમજો ચાર બાળકો હોય અને ચાર બાળકોને ગ્રેજ્યુએટ કરાવવા હોય ક્યાં સુધી ભણાવવું હોય પહેલા ધોરણ થી લઈને તો એની તો ફી ભરી ભરીને વાલી ની કમર તૂટી જાય
હા
અંજુ ભૂમાં આપણેે જે એ લોકોને આપણા પ્રોજેક્ટ દ્વારા જે માહિતી આપીએ છીએ અને પગબર ઉભા રહેવાની જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ તે ખરેખર એ લોકોને ખુબ જ અસરકારક નીવડી છે. અને વાલીનો પણ એમાં સાથ સહકાર ખુબ જ મળી રહ્યો છે.
ના વાલી ન પણ મળી રહ છે. એકંદરે એ સરસ પ્રોજેક્ટ છે ને આપડે તો બે વરસથી કરીએ જ છે. બહ સરસ રીતે અમાં આગળ આવશુ ને અમુક લેવલ અચવ કરવાની કોિશ. કરીએ છે આપડે થઈ જશે અને લોકોને આપણે આ સાથે લઈને ચલીએ છીએ. હ બ.
માસ્ટર ડિગ્રી ના વિદ્યાર્થીઓ બીએડ કોલેજ વિ્યાર્થીઓ. એમાં મોટા ભાગની મહિલાઓ છે અને આ જે. બહેનો જે અભ્યાસ કરે છે એ લોકોને ખરેખર વર્ક ફ્રોમ હોમ. એની ખાસ જરૂર છે એ લોકો કંપનીમાં કે એમ જવું હોય. અને અપડાઉન કરવાનો લાંબો સમય જાય. ઘરે મોડા પ તો ચોમાસાની સિઝન હોય. ક્યારે હે થઈ જવાય આવામાં. આપણે એ લોકોને આવો નવો રાહ બતાવ્યો છે તેથી એ લોકો. મોટા ભાગની બહેનો ખુબ ખુશ છે કે અમે ઘર બેઠા કામ. કરી શકી્યએ. અને પ્લસ એ છે કે તમારા ફુરસદ ના સમયે કરી શકો.
હા તમારે કોઈ અંદર કામ કરવાનું. તું નથી તમારે ખાલી અંદર. ટીમ ડેવલોપ કરવાની રહેશે લોકોને બતાવવાનું રહેતું રહેશે બસ્. આપે એજ વસ્તુ છે. કોઈ કામ એવું હાર્ડ હાર્ડવર્ક નથી એ એટલા માટે લોકોને મજા આવે.
હા અને ભણવાનો સમય પણ એ લોકોને પૂરતો મળી રહે છે. અને બીજા ઉપર ડિપેન્ડ રહેવું ના પડે પોકેટ મની માટે કોઈ. ઉપ હાથ લંબાવવાની જરૂર જ રહેતી નથી.
હા એ બહ સરસ વાત છે.
નને. એના લીધે એમના જે ભાઈ બહેનો છે નાના મોટા ભાઈ બહેનો છે આઠ નવ માં દસ. ભણે છે એ લોકોને પણ એ પૂરતો સમય આપી શકે. શીખવાડી શકે અને મમ્મી પપ્પા ને પણ ઘરકામ માટે મદદરૂપ. થઈ શકે અને. ફ્રી ટાઈમ મળે ત્યારે એ લોકો મોબાઈલ માં જે બીજી. નકામી વસ્તુઓ જુએ છે અને સમય નો બગાડ કરે છે. તેની જગ્યાએ આપણે એમને યોગ્ય માધ્યમ અને એના. યોગ્ય આવક મળી રહે એવું માધ્યમ એ લોકોને જયારે આપ્યું છે. તેથી એ લોકો ખુબ ખુશ થાય છે.
હા બરાબર છે.
ને મેનેજિંગ મેનેજિંગ ટ્રસ્ટીઓને એક. નવો માર્ગ આપણે બતાવ્યો. કે એમની કોલેજની રેપ્યુટેશનમાં વધારો થયો. એ લોકો ના એડમિશનમાં વધારો થયો. ને ની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ નવું શીખી રહ્યા છે.
પૈસા કમાવતા આપડે શીખીએ છ છેીએ. હ નવી કની નવા. ન આપડે એઆઈ છે પછી નવું ડિજિટલ યુગ આખું એ લોકોને આપડે શીખવાએે છે. એટલે કોલેજો સ્કૂલમાં બધાને સારું એવું ટોપિક થાય છેને સારું. નલેજ લ છેે.
વર્ગખંડમાં ભારતનું ભાવિ ઘડાય છે. એવું કોઠારી કમિશન સૂચવે છે
હા
અભિગમ આપડા આ કાર્ય થકી એ સિદ્ધ થઈ રહ્યો છે કે ખરેખર ભારતનુંું જે ભવિષ્ય છે ખરેખર તો આ વિદ્યાર્થીઓ છે અને આ વિ થીઓને નવું માર્ગદર્શન નવી ટેકનોલોજી અને નવી અર્નિંગ કરવાની તક મળી રહી છે તો એ લોકો શિક્ષણ કાર્ય તો કરતા જ હતા અત્યાર સુધી પરંતુ હવે જે શિક્ષણ કાર્ય કરશે તે અસરકારક રીતે કરશે કેમ કે એ લોકોને આનંદ અને મજા આવે છે
મજા આવે છે આપડા પ્રોજેક્ટમાં તો એટલી સારી વસ્તુ છે કે આમાં આપણને એકબીજાને આપડણે જેને બતાવશું તે લોકો પણ કમા ને આપડે પણ કમાશું સારી એવી ઇન્કમ થાય એમ આપડું અટકતું નથી એના વગર આપણેે આ કામ કરી શકીએ એ બહુ પ્લસ પોઈન્ટ છે વર્લ્ડ વાઈડ પ્રોજેક્ટ છે એવું નથી આખી દુનિયામાં ચાલે છે આપડે ઈન્ડિયા વાળા ઈન્ડિયા માં રહીને આપડે ભી આ પ્રોજેક્ટ કરશું તો બહ સરસ આપણેે એમાં લાભ લઈ લઈ શકીએ
દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના ભાઈ બંધુઓને પણ આમાં સામેલ કરી શકે એ એવી તક મળી તેથી એ લોકોને નવ નવો ઉત્સાહ આવી ગયો કે ખરેખર આમાં તો અમે અમારા સગા વાલાઓ અમારા કુટુંબીજનો અને અમારા મ લોકોને પણ આમાં જોડી શકીએ અને અરની કરી શકીએ એ સાથે નવું શીખી શકે
હા આપણી પાસે રિટાયર્ડ શિક્ષક છે વકીલ છે ડોક્ટર છે બધા જ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે આ પ્રોજેક્ટમાં મે સર હા સરસ પ્રોજેક્ટ આપડો એક્ઝક્યુટેડ પ્રોજેક્ટ છે બધા મોટા મોટા પોલીસ પોલીસ વાળા પણ છે અધિકારી છે બધા ટાઈપ ના માણસોમાં જોડાઈ શકે
ખુબ સારું કેવાય ભાઈ તમે જે આધુનિક યુગમાં જે ડિજિટલ વર્ક લઈને આવ્યા છો એ સરાહનીય છે અને કોલેજ ના વિદ્યાર્થીઓ તો એમાં ભાગ લેવાના જ છે પરંતુ એમના વાલીઓ પણ ભાગ લે અને એમાં ખરેખર રીતે કટિબદ્ધ થયા બધા જ એટલે બધાનો મળ્યો
એમના રિલેટિવ એમના કોઈ પણ બધા જ કરી શકે મે નાનામાં નાના છોકરો થી લઈને દસમાં થી લઈને કોલેજ ના ના પ્રોફેસર સુધી બધા જ કરી શકે એવો પ્રોજેક્ટ છે
એટલે ખરેખર તમે જે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છો અને એ પ્રોજેક્ટ પર કામ કરો છો તે ખરેખર આનંદદાયક છે અને અસરકારક છે અને બધા વિદ્યાર્થીઓ અને તમામ માણસો સામેલ થઈ થઈ રહ્યા છે એટલે તમને ખુબ ખુબ અભિનંદન અને આગળ વધો હા
હા થેન્ક યુ ધન્યવાદ તમારો હમ્મ
સારું તો મળીશું
મળીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ,
હ તમે આવો કરી દો એડ કરી દો તમારે તમારે પણ એન્ડ કરવાનું એન્ડ કર હમ્મ તમારે પણ એન્ડ કરવાનો